નમસ્કાર.
નમસ્કાર મિત્ર. શું કરે છે?
કાઈ નહીં મિત્ર જસ્ટ રીડિંગ કરતા હતો.
હા, હા, હા, હા એક્ઝામની તૈયારી કરતો હશે એવું લાગતું હતું.
હા ભાઈ એક્ઝામની તૈયારી કરવી પડે, કારણ કે હવે કોલેજ જે યુનિવર્સિટીની એક્ઝામ પણ આવી જ રહી છે, એના થોડી તૈયારી તો રાખવી જ પડશે.
બરાબર-બરાબર મિત્ર હારી સાચી વાત છે. બરાબર વાંચે છે ને?
હા મિત્ર, વાંચતો તો છે, પરંતુ થોડું-થોડું સમજ નથી. બહાર ના બીજું પુસ્તકો રે ને એ પણ થોડા વાંચું છું મિત્ર.
બરાબર-બરાબર. મિત્ર આજે મા મારે તારી જોડે એક એવા વિષયની ચર્ચા કરવાની છે કે એટલે એવા વિષય મે અહ મેં આજે એવું વિચારી નાખ્યું કે એના વિશે મે તને થોડું જણાવું. હા. આજના યુગમાં જીવી રહ્યા છે, ત્યારે હું પણ દોરોજ આમ-આમ થોડુંક બહાર જાઉં છું. પણ મને એવું લાગ રહ્યું છે કે મિત્ર અહ આપણા આ પ્રકૃતિને ઘણું નુકસાન થઈ રહ્યું છે. હું તને શું કેવા માંગી રહ્યો તું સમજી રહ્યો છે ને મિત્ર?
હા મિત્ર, હું તમે હું મને કેવા માંગ તો એમ કારણ કે આજે જે પ્રદુષણ થઈ રહ્યું છે અને રૃક્ષણ લકસનું ક જે ક કાપી રહ્યા છે લોકો એના વિશે તમે અમને જાણ કરવા માગી રહ્યા છે એવું મને લાગે છે
મારે મ મેં તમને કેવા માંગતો સાચી વાત છે આજના યુગમાં ખુબ જ થઈ રહ્યું છે અને વિચાર કરીએ તો અ ઉનાળાના સમયમાં જયારે અ ડુંગરોમાં અને બધી જગ્યાઓમાં આગ લાગે છે અને અને આપણે વિચારતાને પણ દાવાણ ન લાગે છે જેના કારણે જે જેના કારણે ખૂબ જ ખુબ જ નુકસાન થાય છે પ્રદુષણમાં વિચાર કરીએ તો ત્યારે હવા પ્રદુષણ થાય છે જેના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ ન પ્રમાણ વધતા જે વાતાવરણમાં ઘણી તકલીફ થાય છે મિત્ર ત તમને ખરેખર કહેવા જે દાવાનળ આગ લાગે છે એના વિશે તો તમને કવું કે જે પ્રાણીઓને તકલીફ પડે છે અને ઉનાળાના સમયમાં જે પ્રાણીઓને પાણી પણ નથી મળતું એ જેના કારણે આપણે ગરમી વધવાના કારણે અમ પહેલાના સમયમાં જે સૂત્ર કહેવામાં આવતું કે વૃક્ષો વાવો વરસાદ લાવવો પણ આજના સમયમાં મિત્ર કશું એ શક્ય બનતું જ નથી કારણ કે અ વૃક્ષોની જગ્યા જગ્યાએ લોકોમાં વૃક્ષો વાવાની જગ્યાએ વૃક્ષો કાપવા વધારે કાપવામાં વધારે પડ્યા છે કેમકે એ લોકોને આધુનિક જીવન જોઈએ છે આધુનિક જીવનમાં ફેસલિટી વાળું જીવન જોઈએ છે જેના કારણે જે વૃક્ષો જ્યાં હોય છે ત્યાં કાપીને બિલ્ડિંગ બનાવે છે અને ત્યાં લોકો રહે છે પણ મિત્રો ખરેખર એ આપણને દુખની લાગણી અનુભવવી જોઈએ કે આજના યુગમાં જે ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં ન શકે જો કોઈ આપણે વિચાર કરીએ તો શહેરોમાં જોઈએ તો નાના નાના જો ચોમાસાના સિઝનમાં ઘણી બધી ગટરો ઉભરાઈ જાય છે ઘણી-ઘણી બધી. રો બ્લોક થઈ જાય. તેનું કારણ એમાં કચરો, જે-જે તે વસ્તુઓ, એ જ્યાં કચરા પેટીમાં ખરેખર જ્યાં યોગ્ય નિકાલ થવો જોઈએ ત્યાં નહીં થાય, પણ જ્યાં. એ લોકો ગટરોમાં નાખે છે, અને ગટર. ગટરો બ્લોક થઈ જાય છે, જેને. કારણે બધી ઉભરાતી ગટરો, જેના કારણે પ્રદુષણ ફેલાય છે અને. રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે, અને પાણી દ્વારા. મચ્છરો અને કીટાણુ, જીવજંતુ નાશક જીવજંતુ ઉત્પન્ન થાય છે, અને પછી. એ જીવજંતુઓ વ્યક્તિઓ માણસો પર એની અસર જોવા મળે છે, જેના કારણે એ પ્રદુષણ આપણા જીવનમાં ખુબ જ એ દુઃખદજનક બાબત છે, મિત્ર. તારે શું કેવું છે?
હા મિત્રો, તમારી વાત તો સાચી છે. તમે જેમ કીધું એમ કે આ પ્રદુષણને હું ફેલાય, પરંતુ મિત્રો તમને એ હું જણાવી ગી છ કે આ પ્રદુષણ ફેલાવાનું મુખ્ય કારણ તો મનુષ્ય છે, કારણ કે જે આપણે આપણે જરૂરી. બહુ બધી જે પણ પ્લાસ્ટિકની કોથળીઓ લાવે છે અને ગમે ત્યા નાખે છે, અને એ આપણે સળગાવવાથી, અને એનાથી ધુમાડો જે નીકળે, એનાથી ઘણા બધા રોગ થાય છે, એ અને જે આપણે. કરીએ તો આપણા મોટા મોટા વિસ્તારમાં એટલી ભયંકર ગંદકી થઈ રહી છે મિત્રો કે શું શું વાત કરું, જેમ કે જે કેમિકલ ફેક્ટરીઓ છે, એનું જે ગંદુ એટલે કે એનું જે રાસાયણિક પાણી રહે. છોડવામાં આવે અને એ પાણી નદીમાં નદીમાં જાય, અને નદી નદીનું પાણી જે પણ જે પણ ગામના તે આજુબાજુ ગામ હોય કે પછી આજુબાજુના જે ખેતરો હોય, એમાં પાણી એ ઉપયોગ. કરે તો એને નુકસાન તો થવાનું છે, પરંતુ જે પણ ઢોરઢાકર અને મનુષ્યો એ પાણી પાણી પીએ તો એ લોકોને પણ ખુબ જ ઘણા રોગ થાય છે. આથી હું તમને એ જણાવવા માગુ છું. કે આપણે આપણે જ આપણા પૃથ્વીને બગાડી રહ્યા છીએ, મિત્ર.
હા મિત્ર, તમે કહું છે હાચી વાત છે કે આપણા આ. આજુબાજુના વિસ્તારોમાં ઘણા મોટા. ટપાએે ફેક્ટરીઓ જેનું કેમિકલ તમે વાત કરી, તમે જ્યારે એવું વિચાર કરો કે જ્યારે. અંકલેશ્વર સાઈડ કે પછી ભરૂચ સાઈડ તમે જાઓ તો એ સાઈડ, પેલો અગિયાર કે બારમા ધોરણમાં એક પાઠ છે. અંકલેશ્વર ને ગંદકેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. અંકલેશ્વર માં જો પસાર. થયા, એના પહેલા જો આપણે સ્વચ્છ વાતાવરણમાં રહેતા હોય તો આપણે એ વાતાવરણમાં પ્રવેશતા આપણને ગૂંગળામણ અનુભવ થાય છે, જેના કારણેર પ્રદુષણ વધવાના કારણે ગરમી પણ વધે છે. ગરમી વધવાના કારણે જે આપણા ઓઝોન સ્તરમાં ઓઝોન સ્તરમાં ગાબડા જે ઝાડુ પડ છે, એ પડતું થવા માંડ્યું છે, જેના કારણે કોઈ વખત બહુ લાંબા. ગાળા સમસ્યા લાંબા ગાળા પછી આપણે એક રીતે એવું વિચાર કરીએ તો ઓજન સ્તરમાં જો ગાબડા પડી જાય, તો જેના કારણે સૂર્યના સીધો તાપ આપણા પર પડે, તો એ આપણે પણ રોગનો અનુભવ આપણે પણ રોગના ભોગ બનીશું. તો મિત્ર મારે તને એવું. એ કેવાનું છે કે જો આપણે પ્રદુષણ તો થયા જ છે. પરંતુ એનો નિકાલ સૌ પ્રથમ કોનાથી? સૌ પ્રથમ પોતાનાથી શરૂઆત કરે હું. પેલા. ત્યાર પછી મારું પરિવાર, ત્યાર પછી મારું ગામ, મારું ફળિયું, પછી મારું રાજ્ય- એમ કરીને આપણે શરૂઆત કરી. જો મિત્ર, આમ કરીને આપણે શરૂઆત કરીશું તો ચોક્કસ જો. બસ આપણા, પ્રદૂષણ, નો નિકાલ. કરીશ, જો આપણે પ્લાસ્ટિકની જે થેલીઓ લાવીએ છે એની જગ્યાએ પેપર નો યુઝ કરીએ, જ્યાં આપણે બાઈકો ને બધું લઈને જઈ છે તેવી જગ્યાએ જો આપણને યોગ્ય લાગે તો એક કિલોમીટર. અંતરમાં જો બાઈક આપણે લઈ. ન જવાનું હોય તો આપને ચાલતા જઈએ તો. હવાનું પ્રદુષણ પણ ઓછું થાય, આપણે હેલ્થ પણ મળે. જે ઝાડવા કપાય છે ઝાડો કપાય છે એને. ને અટકાવું. આપણે જેમ એકવીસ વિશ્વ પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ, ઊજવીએ તેમાં ઘણા બધા સ્કૂલોમાં જઈને આપણે ઉત્તેજન ના શબ્દો. કેવા જોઈએ કે. આપણે વધુ. વૃક્ષો વાવીશુ, વધુ પર્યાવરણ બચાવીશું. જેમ આપણે વધારે પર્યાવરણ બચાવીશું, તેમમાં આપણને ફાયદો થશે. જેમ ઓક્સિજન નું સ્વચ્છ અને ઓક્સિજન આપણને હવા મફતમાં આપવામાં આવે છે, તો આપણે પણ. તે કંઈ કરી શકવાની શક્યતાઓ વધે. એ માટે, મિત્ર, તારે શું કેહેવાનું છે?
હા મિત્રો તમે તમારી વાત તો સાચી છે પરંતુ મિત્રો આજે આપણે જોવા જઈએ તો જે પણ જે સરકાર દ્વારા જે પણ પ્રોજેક્ટ પાડવામાં બહાર પાડવામાં આવે, એમાં જે પણ રસ્તાઓ રહે એને આજુબાજુ એટલા એટલા મસ્ત એટલે લા સરસ વૃક્ષો રેને મિત્રો, એ પણ જે વૃક્ષો એટલે ત્યાંથી પસાર થતો રસ્તો હોય, એ મોટો રસ્તો પહોળો કરવાનો હોય તો વૃક્ષો કાપવામાં આવે જેથી કરીને વૃક્ષો પેલા કપાઈ જાય અને એનાથી ખુબ જ ઘણું નુકસાન થાય છે, પરંતુ મિત્રો આજે એવા પણ જગ્યાએ હું જોયલું છે, મિત્રો કે જ્યાં જે નાના વૃક્ષો હોય, જે રસ્તાની મેરે એમાં ફરતી તો પેલું આખું પેલું એ બીજી જગ્યાએ લઈ જવા માટે આખું મસ્ત રેયું. ગે નો નિકાલ કરેલો છે મિત્ર
હા હા મિત્ર તારી એ વાત પણ સાચી છે, એ યોગ્ય નિકાલ કરવામાં આવેલો છે, એ યોગ્ય નિકાલ કરવ જો રસ્તાઓ ડેવલોપ થતા હોય છે એ સારી વાત છે પણ એની સાથે જો બાજૂ માં જે ઝાડ રોપવા - આવેલા છે એ ઝાડને યોગ્ય સમયે, યોગ્ય ત્યાંથીકાઢવામાં યોગ્ય યોગ્ય જગ્યાએ રોપવામાં આવે તો એજાડ પાત્ર ને એ આપણને ઉપયોગી પાત્ર બને જેના કારણે એ એ ઝાડને પણ ઉપયોગી લઈ, શકાય મિત્ર પ્રદુષણમાં આપણે ભાગીદાર ન બનીએ, એ મારી ખાસ તને વિનંતી છે, આપણે વધુ વૃક્ષો રોપીશું વધુ આપણને બધા જગ્યાએ એ વૃક્ષો રોપીને બધાને વૃક્ષો રોપવાને આપણે આ, આપણે આપણે એ લોકોને પણ વૃક્ષો રોપવા માટે કહીશું સારું મિત્ર તમે સમય આપે એના માટે આભાર માનું છું. ફરી વખત આપણે કોઈ બીજા ટોપિક સાથે એમનેથી આપણે રોકવા માટે ટ્રાય કરીશું. આભાર માનીશું.
હા મિત્ર ચોક્કસ.